હલો
હલો બોલો
આવે છે તમને અવાજ
હા આવે છે
બરાબર શું કરો છો તમે
બેઠી
બરાબર છે શું જમ્યા
બસ અમે એ રોટલીને શાક બનાય્યું તું
બરાબર છે સાનુ શાક બનાવું તું
અમે સેવડુંગળી નું શાક બનાય બાજે
બરાબર છે
તમે જમ્યા
બસ હું પણ હમણાં જમી
શું જમ્યા આજે
અમે આજે પાસ્તા ખાધા તા
આ હા કોને બનાવ તા તમે
હા આજે મેં બના્યા હતા
સરસ સરસ
મેં એવું સાંભળ્યું છે કે તમે પણ પાસ્તા સરસ બનાવો છો
હા મને પણ હું ચાઇનીઝ બનાવ છું પાસ્તા
બરાબર છે કેવી રીતે બનાવો છો તને મન શીખવાડશો
હા શીખવાડીશ ને શું શીખવું છે તમારે બોલો
કેવી રીતે પાસ્તા બનાવ છો તમે
જો પેલા તમે ડુંગરીી અને કેપ્સિકમ સમારીને ઊભી ચીપ્સમાં સાઈડમાં મૂકી દેવાના પછી પાસ્તા છે એ થોડુંક તેલ મૂકી અને થોડા બાકી કાઢવાના એને પણ એટલે
બરાબર છે
અને કેપ્સિકમ છે એ થોડા સાંતળી દેવાના
પછી હા
અવાજ આવે છે?
હા, આવે છે.
હા, એટલે પછી સાતળી અને
છૂટા પડી જશે એમ જે પાકતા છે,
સાચી વાત છે.
હા, અને પછી તમે બધો જે મસાલો હોય ને સોયા સોસ છે, પછી ચાઈ આપણે જે બધા શોસ કરીએ છે ને ચાઇનીઝના જે આપડે બધા નથી મંચુરિયનમાં યુઝ કરતા.
હા.
એ બધા થોડા થોડા સોસ છે ને એની અંદર ઉમેરવાના અને થોડું સાંકળી દેવાનું પછી રેગ્યુલર આપણેે જે મસાલા યુઝ કરીએ. એ થોડા મસાલા યુઝ કરવાના મરચું છે મીઠું છે. એવું કરીને થોડું સાંતડવા દેવાનું
બરાબર છે.
હમ્મ અને પછી એને. હમ્મ.
તમે આખો દિવસ શું કરતા.
બસ ઘર ન રૂટીન કામ. કચ ચાલુ રહેે છે.
બરાબર છે તમે કયા ભગવાન ને માનો છો?
અમે બોચર માતાની માનીયે છીએ.
બરાબર છે તમે સવારે ઉઠીને પૂ જાને એવું કરો છો.
હા, રેગ્યુલર કરીએ છીએને અમારે તો મસ્ત નાનો લાલો બી છે.
બરાબર છે. અમારા ઘરે પણ છે કાનો.
હે સરસ સરસ તમે કરો છો પૂજા?
હા, અમે પણ કરીએ છીએ.
સરસ સરસ સારા સંસ્કાર છે કોને આપ્યા આવા સારા સંસ્કાર?
અમારા ત્યાં બધા કરે જ છે.
હે સરસ સરસ. ના કરતા રેજો પણ લાલાની સિવાય સારું કરો એ.
સાચી વાત છે.
બોલો તમે ક્યાંથી લાવો છો વાઘા લાલલા માટે.
અમે તો ડાકોર થી લાઈએ છીએ.
ડાકોર થી લાવજો અમે પણ ડાકોર જઈએ ક્યાં કંઈ પણ કોઈ પણ સારા સ્થળે જઈએ ને મંદિર.
ક્યાંય પણ તો ત્યાંથી લઈને જ આયેયે.
બરાબર છે તમે ક્યારેય દ્વારકા ગયા છો.
હા, હમણાં જોઈને આવએ છીએ.
બરાબર છે.
દ્વારકામાં મસ્ત પગ મૂકીએ ને ત્યાં જ તમને. બઉુ ભીડ હતી બઉુ ભીડ હતી. મંદિરોમાં તો ભીડ હોય છે જોકે.
સાચી વાત છે અત્યારે બધા એવા મંદિર થઈ ગયા છે કે ત્યાં ભેડ. તો હોય યાદ છે.
બહુ ભીડ હતી પણ અમારા શાંતિથી દર્શન થઈ ગયા. હા.
બરાબર છે.
બોલો શું કરો છો અત્યારે તમે.
અત્યારે તો કામ કરું છું.
એવું છે.
હા.
બરાબર શું પૂછ્યું તમે મને.
તમે ત્યાં ક્યાં ક્યાં ફરવા ગયા હતા.
આથી સોમનાથ ગયા ત દ્વારકા ગયા ત. પછી જીર ગયા તા. એકેર સફારી કરી. હમ.
મજા ગશે ને.
મજા આઈ.
બરાબર છે કોણ કોણ ગયા હતા તમે
હ
કોની સાથે ગયા ત તમે હેલો કોની સાથે ગયા ત તમે
સકલ ગયા ત
હલો
હલો હા બોલો બોલો આવે છે મારો અવાજ સમય હલો
હા બોલો
આવે છે મારો અવાજ
હા આવે છે
ઓકે બોલો બોલો અમે ફ્રેન્ડ સર્કલ ગયા ત બધા બજુ
બરાબર શું ના હું નથી ગઈ હ અમારો જવાનો પ્લાન છે પણ હવે આ મંથ ના એન્ડિંગમાં વિચારીશું હવે બે
એવું છે બરાબર જઈ આવાનું દર્શન સરસ બસ
સાચી વાત છે ના ના જવું જ છે આ મહિનાના એન્ડિંગમાં વિચારી હ મારી બેન મારા ભાઈ ભાવી છે અમે લોકો જોઈશું બધા સાથે
હમ બધા ફેમિલી સાથે જા તો બહ મજા આવે
હા ફરીશું ત્યાં દ્વારકા સોમનાથ અને એવી બધી જગ્યાએ જઈશું શિવરાજપુર બીચ છે બેટ દ્વારકા છે
હમ ત્યાંથી પણ લાલાની સોપી ની દ્વારકાથી ત્યાંથી બહ સરસ મળે છે વાઘા
ત્યાંથી લઈશું હું જઈશ ત્યારે લેતી આઈશ
હા
હું એમ બી એ, હું એમ પણ એની શોપિંગ તો કરતી જ હોઉં
હા, એજ ને. એને આપ્યું છે ને એની પાસે વાપરવાનું આપડે.
સાચી વાત છે.
હમ, બોલો.
બસ અમે તો ઘરનું કામ કરીએ છીએ.
શું?
અમે તો ઘરનું કામ કરીએ છીએ.
એવું છે. બસ અમે આ જમીન હમણાં જ પરવાર્યા અજી.
બરાબર છે.
હન, અમારે તો આમ બંધાયલું છે એટલે આવશે. હવે મારે ઉજ્જૈન જવું ભગવાન હુકમ કરે તો.
સાચી વાત છે. ઉજ્જૈન તો હું પણ હતી એ કે બે વાર નથી ગઈ.
હા, હું પણ નથી ગઈ એટલે મારે ત્યાં પણ દર્શન કરવા જવું છે. ઉપરવાળાની ઈચ્છા વગર કઈક શક્ય એ છે ની.
સાચી વાત છે. આપડે એવું હશે ને તો સાથે જઈશુ.
હા, ચોક્કસ. એવું કઈક પ્લાનિંગ કરીશું.
હા, એવું જ કઈક કરીશું.
હમ.
મજા આવશે. બધા સાથે હોય શું ને તો.
હમ, મજા આવશે. બોલો, બોલો કેવી
પીજુલ. ગરમી તો બઉ છે, વરસાદની રાહ જોઈએ છીએ અમે તો.
ત્યાં વરસાદ નથી તમારા ત્યાં?
ના, તમારે ત્યાં છે?
ના, અહિયા પણ વરસાદ નથી.
પણ તો પણ આજે ગરમી ઓછી છે ને ઠંડક વધારે લાગે છે.
હન, ઘરમાં વધારે ગરમી લાગે છે. પણ બાર સારું લાગે છે.
હા, એ તો છે.
હમ.
અમારે ત્યાં તો ઠંડક છે અત્યારે.
એવું છે. ના, અમારે અઈયા ઘરમાં ગરમી લાગે છે. બાર ઠંડક છે.
બરાબર છે.
હમ.
હવે તો વરસાદ પડે તો સારું લાગે.
હા, આ વખતની ગરમી પણ બઉ થઈ ગઈ છે. લોકો વૃક્ષોને એવુ બધું કાપવા લાગ્યા છે ને વધારે પડતા.
હા, એટલે જ. સાચી વાત છે.
આટલી શાળાઓમાં બધું શીખવાડે છે કે સાચી વાત છે. આટલી શાળાઓમાં બ બધું શીખવાડે છે કે વૃક્ષોને વાવા જોઈએ. તો બધાએ અને કાપે છે અત્યારે.
હા હા તો પણ લોકો. એસી ની હોખઈને બીમાર પડે છે.
સાચી વાત છે.
તો.
હવે વરસાદ પડે તો સારું લાગે.
હા કુદરતી હવાન જે મળે ને એજ સારી.
સાચી વાત છે.
હમ.
હવે અમે લોકો થોડી વાર બહાર જઈશ તો.
હવે તમે બહાર જશો.
હા થોડી વાર બહાર જઈએ આટો આંટો મારવા.
ઓકે તો જઈ આવઓ તમે વાંધો નહી.
હા આપણે પછી વાત કરીશું.
હા ઓકે બાય.
હા બાય.